તો
જય શ્રી કૃષ
જય શ્રી કૃષ્ણ.
હલો.
હેલો. બસ મજામાં. તમે કેમ?
અવાજ આવે છે મારો તમને? હલો.
હા આવે છે, આવે, હેલો આવે છે, આવે છે. હેલો.
હા. કેમ, હલો.
હા, હા, બોલો-બોલો, હેલો.
ઓકે હા. અવાજ કમ્પ્લીટ
હા કમ્પ્લીટ.
હા, બોલો. કેમ છો? મજામાં?
હા મજામાં. તમે કેમ છો?
બસ એકદમ મજામાં. ઘરમાં બધા મજામાં?
હા બધા મજામાં. તમારા ઘરે બધા મજામાં?
હા બસ બધા મજામાં. જમી લીધું?
હા જસ્ટ હમણાં જ જમીને ઊભા થયા જો.
અચ્છા. પરવારે ગયા કે બાકી?
બસ શું આ વાસણ ઘસાય છે.
હા હા બરાબર કેવું છે તમારે ત્યાંનું વાતાવરણ
જો આજે વરસાદ આવ્યો તો થોડો.
ઓહો! એવું છે એમ!
હમ્મ. આ થોડા વરસાદમાં તો પાણી ભરાઈ ગયું.
ઓહ બાપા! કેમનું પાણી ભરાઈ ગયું?
અમારે અહીંયાં તો પાણી ભરાઈ જ જાય છે બાપા. થોડો અડધો કલાકે નથી આયો જો વરસાદ, ને પાણી-પાણી થઈ ગયું.
ઈને આવ્યો હશે એટલે.
હમ, સારો આવ્યો પણ વરસાદ.
હા બરાબર અમારે ત્યાં બી આવ્યો તો વરસાદ તો આજે
હા આજે લગભગ બધે વરસાદ પડ્યો છે.
હ સારી એવી ઠંડક થઈ ગઈ છે.
હા પવન પણ સારો છે, જો અત્યારે
હા સરસ મેસીની જરૂર ના પડે બહાર બેઠા આવીએને તો
હા સાચી વાત છે અત્યારે ઠંડક લાગે છે.
હા એજ ને સારી એવી ઠંડઅપ થઈ ગઈ છે તો ક છો.
હા બોલો બીજું કેમનું બસ બીજું કેમનું ચાલે છે. હા
ભજીયા બના્યા હશે આજે
ના ના આજે ભજયા નથી કર્યા હા આજે ખીચડી ખાવી તી તો ખીચડી બનાવી
ઓ એવું છે ખીચડી સારું ગરમ ગરમ કાઠા વ સીી ખાવાની મજા આવે
હા અને તતાળિયુ.
અચ્છા તતડું કડી વડી નથી ખાતા
હા આજે કઢી નથી ખાવી આજે ખીચડી ને તતળિયું ને રોટલી જ ખાવી તી
હ હા બરાબર છે, તતાળું પેલા તતાળું કેવી રીતે બનાવતો
તતળિયુંમાં તેલ લેવાનુ. તેલ ગરમ થાય એટલે થોડી રહી નાખવાની હિંગ નાખવાની તેલ થોડું ઠંડુ. પડે એટલે અંદર મરચું નાખવાનું અને મીઠું નાખવાનુ
બરા
હમ ઓ સરસ લાગે ખીચડી માં
હા હા નહી તોર મને એવું લાગ્યું કે તતળું એલે ખાઈ પું તેલ ની અંદર મરચું નાખી દે વગાર કરે નેને તડું કેવાય
ના ના ના ર રહી નાખવાની અંદર હિંગને બધું નાખવાનુ. લસણ બી રખાય બહ ફાઇન લાગે લસણ વાળું બી
રાજસ્થાની લોકોનું પેલું બનાવે ચટણી એવી રીતે કે અલગ એ
એ જુદી એ ચટણી જુદી હમ
અચ
હમ તમે નથી ખાાવતું કોઈ દિવસ
ના ના એટલે ખધું હશે પણ મને ખબર નહી હોય કે કેવું હોય એમ બહુ ટાઈમ થી એમ ચલું નહી.
ટ્રાય કરજો કોકવાર ઘરે
અને પેલું ભાઈ આ વખત આખી કેરી કરવાની સિઝન કઈ પેલું મારા પપ્પા છેને, પેલુ છુંદો સરસ બનાવે પું ડુંગળી અને ક્યારેય આ વખતે ખદ જ નથી.
બરાબર એલે પેલી કેરી છીણી ને ડુંગળી છીણીને કરે ને જીરું ને મીઠું ને લાલ મરચું નાખે હમ
ખાઈ ને તો શું કેવાય ઉનાળામાં લુળ ના લાગે.
હા એ સાચી વાત છે, ડુંગળી ને કેરીનું એ ખાય ને તો લું ના લાગે.
હા એટે અમારે ત્યા. ડુંગળી બહુ ખવા પણ આ વખત અધિક મહિનો હતો ને તો ઉનાળામાં કશું ખવાય જ નથી ડુંગળી બહુ.
તો કેમ અધિક મહિનામાં લસણ ડુંગળી નતા ખાધા
ના અમે આ વખતે અધિક મહિનામાં લસણ ઉગળી નતા ખાધા
બરાબર કેમ એનું રીઝન
એટલે એવું કે બધા કે આપડે કોઈ બી વ્રત કરેને તો સાત્વિક ભોજન ખાવાનું અને ડુંગળી લસણ તામસિક ભોજન માં આવે.
એટલે કમ્પલસરી હોય એવું એમ.
ના ના ના એ તો જેવી જ એની ઈચ્છા પણ મોસ્ટલી આપણા પુરાણોમાં એવું કેહે છે કે તમે લસણ ડુંગળી ત્યાગો તો સારું એમ વ્રત દરમિયાન.
હ હ બરાબર બરાબર હ એ તો જે જેની માન્યતા.
હા એનું એક એનું બી એક રીઝન છે કેમ કે તમારું પેટ સવારથી ભૂખ્યું હોય. અને સાંજે તમે કોઈ એવી. આમ તીખી આમ લસણ અને ડુંગરી મા તો કેવું તાનસિક ક આમ. તીખવું તીખાસ જેવ આમ થોડું ટેસ્ટ આવે એટલે કેવું કે પેટમાં ના ને એટલે એસીડી જેવું થાય ને તમને જીવ ડોળાય ને એવું બધું થાય એમ.
બરાબર બરાબર એટલે એ બધું અવોડ કરવું જોઈએ.
હા એ અવોઈડ કરવું તો એમ સાયન્ટિફિક રીઝન બી છે એમ એટલે એનું અને કેવું કે આપડણે અપવાસ કરીએ ને ત્યારે આપણું મન વધારે પડતું શાંત જ હોવું જોઈએ એમ અને કેવું લસણ અને ડુંગળી થી મગજમાં જે ગુસ્સાના ઇન્દ્રિયો જે છે. છે ને એ વધે આ એના જે તત્વો હોય ને એવ વધી જાય એટલે ત્યાગ કરવો જોઈએમ કે અપવાશ કરીને મોસ્ટલી કા શાંત રેવાનું કા તો હો ધ્યાનમાં રેવાનું એમ એવું કરે ને તો વધારે સારું.
અત્યારના અપાસમાં તો લોકો જાત જાતનું ખાય છે આ ત્યાં અત્યારે આ બનાવો બપોરે આ ખાવાનું ને સાજ્યા ખાવાનું. ને એને અપાસ ના કહેવાય.
મને નથી ગમતું જો કરવું હોય ને તો એક ટાઈમ ખાઈને કરો. એવું બાકી તો મને નથી ગમતું.
બરાબર બરાબર.
આપ મીઠું ખાય ખાય ખાય ને અપાસ કરવો તો એ ખા નું જ કેહેવાય ન હવે.
હા અને અપાસ નો મતલબ શું હોય કે તમે આખો દિવસ ભૂખ્યા રહો એને અ ઉપવાસ કહેવાય.
હા અગિયારસ માંય જો આજકાલ તો લોકો કેળા ની વેફર બટાકાની વેફર, રાજગરાનો શીરો, આનો શીરો, આના ભજીયા, આ તે બટા ઓ લ બ નાણા પણ એકચુલી માં અગિયારસ માં તો કેવું હોય કે છે ને અગિયારસ માં અન્ન નો ત્યાગ કરો જે ખાલી ફ્રૂટ ઉપર જ અગિયારસ થાય એવું અંદર લખેલું છે.
હા પણ એવું ને આજે ભૂખ્યા પેટે તમે બટાકાએ ખા ખા કરો તો એનાથી બી તકલીફ તો થાય જ ને
હા એ તો થાય જ ને
હમ જેને ગેસને એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય એ લોકોને તો બઉુ તકલીફ થઈ જાય.
અ મને બી એવું જ થાય કે હું આજે કેવું આઈ ગઈ સવારનું કશું ખાધું ના હોય પછી સાંજે અમે કેવું એક ટાઈમ મીઠું ખાઇએ. પણ મને ખાધી હો પણ એવું જ થાય કે એક ટાઈમ નહી ખાધું પણ છે હું પણ અશક્તિ આઈ જાય ને એટલે કે ખઈ લઉ કંટ્રોલ ના રે કે ને મન ઉપર
હ અને મીઠા વગરના પણ અપાસ આવે છે. અ ચારમી અ અમુક લોકો ચાતુર્માસ કરે છે. મીઠા વગરનું ચાર મહિના ખાવાનું.
એ શ્રાવણ મહિના ની ચાલુ થશે.
હા એ ચાતુર્માસ ચાર મહિના હોય, અ કરે છે જે અમુક લોકો એકઅપાસ કરે. કોક ચા ચાર મહિના ના ખાય એવું હોય છે, મેંવું સાંભળ્યું છે.
હા. પણ ચતુર્માસ કરે ને એટલે ગમે તો એક વસ્તુ નો ત્યાગ કરવો જ પડે એમ
હ એટલે તો કવુ છું કે ઘણા લોકો મીઠું નથી ખાતા, ચાર મહિના. ગમે તે હ ગમે તે એક વસ્તુ નહી ખાવાની.
હા એટલે કેવું મારી ફ્રેન્ડને કર્યા તાને ચાતુર્માસ. તો એને લસણ ડુંગળી નતા ખાતા પણ એને તો અધ વચ્ચે જ આમ ઓ તબેત બગડી તી મારી બોટલ ચળાયા ત તો એને કદાચ એ જ પડેનતા કર્યા.
હા હા એ તો હવે શરીરને અનુકૂળ ના હોય તો પછી શું કરવાના હતા.
તે આખો દિવસ ખાતી પીધી હોય ને પછી એકદમ જવા આવવાનું સીધું અને તો યે તો બી એને બે મહિના જેવું તો કર્યું તું પણ પછી વીકનેસ આઈ ગઈ તી.
હા પણ વીકલી એક અપાસ કરવો જોઈએ.
હા એ તો છે ને વીકલી એક અપસ કરે એટલે આપણા શરીરના અંદરના બધા જીવાણુ મરી જાય એમ ભૂખ્યા પેટે.
હા મે એવું સાંભળ્યું છે કે એક અપાસ કરવો જોઈએ ને નકોડો કરો ને તમે. તો તમારા શરીરમાં કેન્સર ના જીવાણુઓ મરી જાય.
હા એવું જ હોય.
હા મેં એવું સાંભળ્યું છે પ્રવચનમાં, સ્વામિનારાયણ નું પ્રવચન. સાંભળો છો એમાં આવે છે.
હા એ ગુણાથી નંદ સ્વામી ક કેવું નામ છે એમની કથા હું સાંભળતી તી પેલા. સારું એવું પ્રવચન આપે છે.
હા સારું સારું સમજવાનું મળે છે અંદર પ્રવચનમાં.
હા હા સાચી વાત છે. એ આજુબાજુ મંદિર ને તમારે?
હા અમારે કુળદેવી નું મંદિર છે અમારા ઘરની બાજુમાં જ હમ.
સારું કેવાને બળાત કાર માટે તો અમારે અનકૂ અનક રતી હશે.
હા બહુ મજા આવે નવ દિવસ તો વસતી વસતી લાગે, અને પછી ઇ ના ગમે.
હા એ તો એવું જ ને એ તો એવું રેવાનું એટલે. પણ સારું એવું મંદિર છે તમારે એમ.
હમ અત્યારે જો આ પવન છે ને. તો ધજાની ધજાનું છે ને ત્યાં ઘંટડી બાંધેલી છે. એટલે આ પવન આવે ને એટલું એટલું સરસ આમ માતાજીની ઘંટડીનો અવાજ સંભળાય.
હા.
ખબર.
હમ ઘંટડી બાધેલી છે માતાજી ને.
બરાબર એવું છે એમ, સારું કેહેવાય. તમારે તો નજીક માં જ મંદિર હોય બી પાછું કુળદેવી નું.
ના રોજ ઉઠી ને દર્શન થાય ધજાના.
સારું કેવાય ને નસીબ પાડા ને એવું મળે.
હા ઉઠી ને માતાજીની ધજા ના દર્શન. બરાબર હમ, અત્યારે પવન સારો છે જો બહાર પણ.
હા પવન તો બહુ સારો છે એવું થાય કે બહાર જ બેસી રહીએ.
હા ઘર ઘર કરતા બહ સારું લાગે છે. આવે છે ઘંટડીનો અવાજ જો ઘંટડીનોો અવાજ સંભળાય છે. હા માતાજીની.
પણ સારું છે કોટળ નો અવાજ આવે એટલે પોઝિટિવિટી આવે.
હા એજ ને જ બધું માનો. તો બધું જ છે ના માનું તો કશું નથી એવું છે અત્યારે.
એ પ્રાચીન લોકો છે ને એ લોકો એ બહ સમજી વિચારીને બધું કામ રચ્યું છે કે શંખ વગાડો શંખ વગાડો તો તમને હૃદય ના રોગો ના થાય
બરાબર
રોજ જે શંખ વગાડે ને એને કોઈ દિવસ હૃદય ના રોગો ના થાય.
બરાબર બરાબર
આવે ને બધું સમસ્યા બધી દૂર થઈ જાય હૃદય ના રોગો કોઈ દિવસ ના એટલે પેલાના લોકો શોખ વગાડતા હતા. અને ઘ બધી નેગેટિવિટી જતીની
સારું સારું સારું જ કહેવાય અત્યારના જનરેશનને આ બધું સમજવાની બહુ જરૂર છે.
અત્ય્યારે કેવું છે કે અતાર કેવું કળિયુગ નું મધ્યાન ચાલે છે. એટલે તમે જોશો ને તો અત્યારે ભક્તિ બહ જ વધી ગઈ છે. હ જોજો ભક્તિ જ ભક્તિ બધા મોસ્ટલી કરતા હશે ક્રાઈમ થાય છે પણ જોજો. એ ફેસ વધી ગયો હજુ બી વધશે એટલી બધી વધશે ને બહુ જ વધશે અને પછી. અ એવો ટાઈમ આવશે ને કે ભક્તિ એટલી નીચી પડી જશે કે ભતિ એવું ઉત્સજ નહી થાય છે. અને તારે ભગવાન જન્મ લેશે એવું અંદર લખ્યું છે. કે ભગવાન ના આવત
હા સારું ત્યારે મને મને કોક બોલાવે છે હું જઉં પછી આપડે વાત કરીએ.
હા હા હા કઈ વાંધો નહી હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.